હેલો
હલલો
તને મારી અવાજ આવે છે?
હમ્મ.
હજી કાંઈ પ્લાસ્ટિકનું છે તમારે કામ?
પ્લાસ્ટિક નું એટલા જ છે બસ મારે પાણીની પાપ પીવીસી.
બરાબર. અમારે એક અ હું એ કોઈને ઓળખું છું એ ખબર છે શર્ટના ઉપર વ્હાઈટ કલર ના ક્લિપ્સ આવે ક્યારે શટ ફોલ્ડ કરેલો હોય ઉપર વ્હાઈટ કલરની ક્લિપ
હા હા હા હા.
હા એક ક્લિપ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમનું.
સિલ્વાસા માં.
ઓકે.
તો એ એમનું પણ આટલું બધું મોંઘું થઈ ગયું છે ને
હમ
દરરોજ એ મીમ નાખે કે તમે ફોન કરશો તો પ્રાઇસ છે આ તમે આધા ઘંટા અડધા ઘંટા પૂછ પછી ઓર્ડર કરશો તો પ્રાઇસ છે આ હ બુકિંગ કરશો તો પ્રાઇસ પ છે આ
હા એટલે એમનું એમ કે પછી તમે ઓર્ડર કરી દો ફટાફટ અમે એટલે એ ખાલી થઈ જાય માલ બરાબર એનું વિચાર જ હતા ભલે અડધો કલાક પછી પણ તમે સમજાવો છો ને તો એ પાછો બેસી જયાશે
હા એ તો છે
હા
પણ એમ કે એને સપોઝ વધારે માલ લાવવો છે એને પણ તો નુકસાન નથી છેને
હા એ તો છે જ
કે પેલો કે હા ચલો હું ઓર્ડર હમણાં તમને નક્કી કરું કાલે નક્કી કરું તમારી સાથે તે ઓર્ડર કાલે નક્કી કરતા કરતા પ્રાઇસ તો વધી જ જશે ને
હા એ તો છે જ
હા એનો મતલબ એ છે કેમકે આ ક્લિપ ફ્લિપ વસ્તુ એકદમ આ આમ નથી હા તે પૈસા આપે એને ક્લિક મળી ગઈ કઈ સામે ઓ હોય સા વાળાને પછી પ્રાસિંગ સેટ કરે ક્વન્ટિટી નીકાળે
હા ને આ એકચયુલી આ બધું કેવું બ્રાન્ડિંગ વધારે વપરાય છે આ વસ્તુ
હમ
બાકી લોકલ લોકો આ યુઝ કરતા નથી એટલું એમ
એ જ છે
હમ
રોજે મેંમ મોકલે ફોન ઉપર રોજ
હા સારું એવું છેને પ્લાસ્ટિક ન તો આમ કમાણી જ છે આમ જોવા જઈએું ભાઈ
હા પ્લાસ્ટિકમાં બો કમાન છે. મે સાંભળ્યું છે પાણી વેચે ને પાણી વચે છે ને પાણીમાં પણ બો કમાણી છે.
હમ્મ
મારા એક અંકલ કરે છે
પાણી નું
હમ્મ
હા એટલે પાણીમાં જોવા ને સારો એવો નફો છે હવે તમને વીસ રૂપિયાની બોટલ તમને ઘરમાં એ હલો?
હા હું સાંભળું છું.
હા એટલે એ બાર વીસ રૂપિયાની મળે છે બરાબર એ પેલા ડીલર આપે છે કેટલામાં ત્રણ હાર રૂપિયામાં આપે છે વીસ વારી બોટલ એમાં એમાં પણ એને મળતું હશે તો
બરાબર હા.
હમ્મ. એ એવું છે બધું.
સારું જ કેવા એક સાથે તે સો બટન તો કોઈ આમ ફંક્શન હોય તો કોઈ બેન્કવેટ હોલવાળો સો બોટલ બસો અઢાઈસો બોટલ તો ઉપાડી જ નાખે.
હા. એ ડાયરેક્ટ પછી ફેક્ટરી માં કોલ કરે પે દુકાન વાળા ના દુકાન વાળા તોનું કમિશન લેવાનુંમાં
પણ હ અગર રેગ્યુલર કામ ના હોય હોટલ વોટલ વાલા હોય ફેક્ટરી ને ના કરે દુકાન વાળા લે ડેપેન્ડ્સ.
હા એ છે.
હમ્મ એ ફેક્ટરી નું પણ કાંઈ કામ હશે ને કે નહી હોટેલને નોકરી આપ
એ છે પણ પેલોું એનું શું કેહેવાય ફાયદો જુવો ને.
હમ્મ હા એ તો છે.
બે રૂપિયા ત્રણ રૂપિયા પ્લસ કઈને જ આપસવાનું છે એવું નઈ કે ત્રણ ચાર રૂપિયા માં જ આપશેને આ ત્રણ ચાર રૂપિયામાં ક્યારે આપે જોતું એ જોડે થી રેગ્યુલર માલ લે તો
બરોબર
હા
નફો છે પ્લાસ્ટિક
પ્લાસ્ટિકમાં નફો છે જો તમે સ્ટોક રાખો ને તમારો તો બહુ નફો છે એમ ક્યારેક આવું થાય તમારો જો એ સ્ટોક પડ્યો હોય તો જૂના ભાવ નો માલ તમે ડબલમાં વેચી શકો.
વેચી શકું. અત્યારે કોરોના થ્યો તો ને તો હમારા મારા મામા હા એ કિરાણાની દુકાન છે કરિયાણાની બચાવો. બહાર મતલબ લોકો સાઠ રૂપિયા લાવે એવું એકસો વીસ રૂપિયા મા વેચી કાઢ્યા આમ હું બોલા ભાવે પણ મારા મામા એ આમ નહીં કીધું કર્યું.
હમ
એ ના ખાવા પીવાની વસ્તુમાં આવા નય હવે એ રીતના નહી કરવાનું
હમ એજ ને એ જ બરાબર એ જ ભાવ
હમ મને આપી દેશો.
એ આગળથી એને એ જ ભાવે આવતું હોય આમને આવતું હોય. તે ભાવે આલવામાં વાંધો શુ?
વાંધો શું? સાચી વાત છે તો એ શું કરતા ઘરે હમ ઘરે જ બધું અનાજ રાખીને લાવી દીધું હતું. એમાં અનાસ ફોન કરતા કે મને આટલું આટલું પેક કરીને આપો. મારા મામા પેક કરી નાખતા એક થેલામાં આપી દેતા પૈસા લઇ લેતા.
એ ફોન ઉપર ઓર્ડર જ થઈ જાય હા એ લેવા આવી જાય, લઈ જાય તારે
હમ્મ.
એવું જ જોઈએ આમ તો લોકો ગણા એ કોરોનામાં ઘણા એ લોકોએ ફાયદો ઉઠાયો. ને ફાયદા પછી એમના બાર બાર આવી ગયા છે બધા.
સાક્ષી.
હમ્મ. એવું છે બધું.
કોરોના જોઈ લીધું વોર જોઈ લીધું બધું જ તો જોઈ લીધું. આ વોર માં આ જેવો પેલો ટ્રમ્પ કે છે કે. વોર હવે ખતમ થવા આયુ.
હા એક કેસ ફાયર મુૂક્યો છે એક મહિનાનો.
હમ પ પછી ઈરાન વાળું કે કાંઈ વોર ખતમ થવા આવ્યું નથી. ઇઝરાઇલ વાલા એ રન ના અન્ડરગ્રાઉન્ડ રિસર્ચ ફેસિલિટી હોય ને એના પર બમ્બ ફોડી નાખે.
હા.
ઈરાન વાળો કે કે અમને તમારી કઈ મંજૂર જ નથી પંદર શરતોમાંથી.
હમ્મ.
પેલે પાંચ શરતો મૂકી નાખી સામે. ખબર નહીં શું થવાનું છે.
ખબર નઈ આજે કઈક પેલું શું કેવાય રશિયા હ રશિયાનું કઈક જહાજ જતું હશે વેપન વાળું. ઈરાન ના ઈરાન માટે બરાબર ને ઇઝરાઇલ એ પોડી નાખ્યું.
હમ્મ હામ.
એટલે આ વોર પછી લંબી થશે રશિયા વચ્ચે થશે એવું બધું.
રશિયા ઈરાન ના સાઈડ જ છે. કેમ કે યુ એસ તે યુક્રેન ના સાઈડ છે.
હા.
એટલા માટે રશિયાએ કીધું કે હું ઈરાનને ફૂલ ઓન સપોર્ટ કરીશ.
હમ્મ એ
સપોર્ટ. તે આપણે પાંચમ નથી હસવાળા.
હમ્મ હમ્મ. મોદીએ હવે ખબર ની વાત કરી છે હવે શાંત પડે તો સારું ભઈ. હમ્મ હમ્મ હમ્મ. થશે હોતી કારણ થી થયું હશે આ બધું. હલો.
હા.
જે થાય છે કઈક કારણથી થયું હશે, પૃથ્વી પર અગર બોજ વધી ગ્યો હશે લોકો નો તો બોજ હટાવવા માટે આ બધું થતું હશે. માણસોનો પાપ વધી ગ્યો હશે.
હમ્મ.
હમ્મ, કારણ ઘણા હોય હવે તો થવાનું કારણ હમ્મ.
એટલું બધું પૈસા, આમ ભેગું કરે છે. માર્શ ઉપર વસ્તી બસા આવા માટે.
હમ્મ્મ.
લોકોને લઈ જવા માટે.
હા એ છે.
હું અહિયા કેટલા કરોડો રૂપિયા આમ
રોજનું જો, અમેરિકા રોજનું વીસ હજાર કરોડ આમ જ જાય છે એમાં.
હમ્મ. શું કેવાય આમ્સ આમ્સ હોય ને આર્મ લેમિનેશન
હમ્મ હમ્મ. દુનિયા દુનિયા હું તો એક જ વસ્તુ માનું છું કે, જે કરે છે ભગવાન કરે છે અને ભગવાન સારું જ કરશે ખુશ રહેવાનું દુઃખી નહી રેહવાનું એમ.
આપર્ણે હાથ માં કેવું છે કે ખુશ રેવાનું
હ?
આપડા હાથમાં થોડી છે. ભલે આપડે સાથમાં છે, પણ વિચાર સુખી જ રહેવાનો છું, દખી રેહવાનો જ નથી.
હા એ છે.
હમ્મ.
કઈ નઈ સારું ચલો આપડે મળીએે બરાબર. કોને?
હા.